હલો, મા માતામે
બસ ભ જો આપડે છે ને આપસુલટ વેલ્યુ ઓફ રોમાન્સ ની વાત કરતા હતા.
હા.
કે એમાં હવે આવું કેમ ઓલા ટીચરે એને કીધું દસ વર્ષ પહેલાનું પ્રોમિસ, ક કઈ ખબર પડે તમને એવામાં એટલે ટીચર અને એના વચ્ચે કેટલું, ગેપ છે ઉમરમાં.
હા. દસ વરસ પેલા કેવી રીતે મળયા મને તો નથી ખબર.
એજ તો એ તો કેટલી નાની બેબી હશે ને એ ટાઈમે તો કેટલો નાનો બચ્ચો હશે સ્ટુડન્ટ.
હા એજ તો.
પણ આમાં છે ને ચારે ચાર હીરો તો બહુ ફાઈન લીધા છે.
હા મારું ફેવરેટ તો છે ને. નીચ છે
જાપાનીઝ ટીચર, અને
અરે એવલો લિટરેચર વા
લિટરેચર જે ઓલું એકદમ ડેલિકેટ બતાવ્યો છે.
હા, હા ટેટૂ વાળો. હા ઓલો તો ગેંગસ્ટર હતો ટીચર.
હા એમેજ જોયું ને એ લાસ્ટ એપિસોડમાં એજ તો હતું, કે તો ગેંગસ્ટરને ફાઈટિંગ કેટલી ફાઈન કરી છે એને.
હા
આમાં આ જાપાનીઝ ટીચર નું વધારે કઈ રોલ લાગતું નથી આ બંને પીટી ટીચર અને જાપાનીઝ ટીચર ન તો કઈ રોલ જ નથી
હા
બીજું
તો બીજુ તો માને તો મેથસ ટીચર બહુ ગમે
મેથસ ટીચર સારુ જ છે પણ આમ મિસ સીરિયસ કેવાય ને બહુ એને આને આખો દિવસ ઇન્સલ્ટ કરે જે મેન લીડ કેરેક્ટરમાં છે એને ઇન્સલ્ટ કરે એને પનિશમેન્ટ આપે એને એક જ હા, એટલે એ બધું પણ હવે છે ને મેન તો હવે ખબર પડશે કારણ કે ઓલા ચારે ચાર ટીચર આ સ્ટુડન્ટના અગેન્સ્ટ જતા રહ્યા છે ત્રણે, ત્રણ
હા, અ ત્રણેય
હવે એને કોણ સપોર્ટ કોણ કરશે એ વસ્તુ જોવાની છે
હા છે ને તેને મેથ્સ ટી જ સપોર્ટ કરશે
એ તો કરશે પણ પેલા કેવું હતું એ લોકો બધા એને બચાવી લેતા હતાા ને મેથ્સ ટીચરથી
હા
જોયો-જોયો તમારો ઓલું ટેટુ વાળો ટીચર હવે એને તો આ સ્ટોરી બિલકુલ જ નથ ગઈ ખબર એજ લાસ એપિસોડમાં એનું જ બ વતા હતા કે એને પનિશમેન્ટ આપી દઈએ આમ તેમ
હા કેસ કરી દઈએ
હમ ચાલો હવે તમે મને કોઈ નવી સ્ટોરી બોલો કઈ સિરીઝ કવી ચાલે છે મને કહો તો હવે તમે કહ
કોઈ સિરીઝ નથી જોકતી હમ
તો કોઈ જૂની સારી સિરીઝ જે તમે મને કહો કે આ જોવાય એવી કોઈ સિરીઝ
હા, છે ને બોયસ ઓગસ લાગ
એની સ્ટોરી શું છે
આ સ્કૂલ સ્ટુડન્ટ ને ઉપર જ છે એક સ્ટુડન્ટ છે ને એનું નામ કરતું શું એવું ઓલો તો પ્રેસિડેન્ટ નો છોકરો હતો હતો
ઓ
હા, તો એક છોકરી હતી વો તો ઓડી તો પી ત્યારે બહુ ગરીબ હતી ને એને તો બહુ પરેશાન કર્યું
અચ્છા
હા
આપણા ઈન્ડિયામાં પણ આ બધી જે સ્કૂલ છે ને ધીરુભાઈ અંબાણી અને આ બધ એ બધા માં આવ એ બહ સ્કેન્ડલ બહુ ચાલે
હ બહુ સ્કેન્ડલ
એટલે તમે ત્યાં કોઈ તમને રેફરન્સથી તમને સ્ટડી માટે મોકલી દે ને તો આ બધા મોટા મોટા પોલિટીશિયન અને મટા મોટા સિલબ્રિટીના બચ્ચાઓ એમને બહુ ટોર્ચર કરે છે
હા, કરતા હશે ને. એટલું તો નહી જત પતા
હમ
હ હ બોલો બીજું
ગરમી કેવી છે તમારા ત્યાં
બહુંઅ જ આજે તો અ છે, ફોર્ટી ડિગ્રી છે
ફોર્ટી ડિગ્રી
હમ
તમે ઘરના બહાર જાઓ પછી આટલી ગરમીમાં
ના રે કોણ કે એ
રાતના ઠંડક થાય કે રાતના પણ ગરમી
હા રાત ના ઠંડક જ થાય છે ને અહીયા
અમારા અહં તો રાતે પણ બહુ ગરમી હોય અમારા ત્યાં છે ને દરિયો એકદમ નજદીક છે મારા ઘર પાંચ કિલોમીટર પર જ છે દરિયો
અચ્છા
ના અમે લોકો જઈએ ને બીચ પર તો પણ એટલી ગરમી લાગે તમે બેસી જ નહી શકો લાઈક તમને છે ને ઓલું જે હેન્ડ ફેન આવે ને એ કમ્પલસરી તમને લઈ જ જવું પડ્યું એટલી વધારે ગરમી છે અહીંયા બહુ ગરમી
ખબર અરે આખા ઇડિયામાં ગરમી જ છે
હમણાં તો એમ પણ કીધું છે ને ગવર્મેન્ટે કે સેકન્ડ જૂન સુધી હીટવેેવ છે આખા ઇન્ડિયામાં સેકન્ડ જૂન સુધી ટેમ્પરેચર એકદમ હાઈ રહેશે
હા, ના આવ તપ ચાલે છે ને
શું ચાલે છે
નવ તપા
ઓ કે નવ તપ, એજ આ નાઈન ડેઝ બહ જ વધારે ગરમ રહે છે
હા એને જ નવતાપા કહે છે
અચ્છા મેં કાલે જ જોયું તું કોઈ મારો ફ્રેન્ડની સ્ટોરીમાં દાર્જિલિંગમાં તેર ડિગ્રી ઓનલી થર્ટીન ડિગ્રી એટલો ફાઈન ક્લાઇમેટ છે ત્યાંનું સાચે આ ગરમીમાં તો છે ને અહિયાં છોડીને જતા રહેેવાનું નોર્થ ફરવા
કયુ
તમે નોર્થ સાઈડ ગયા છો ક્યારે ફરવા
ના, હુ બઉ નાની હતી ત્યારે ગઈ
ક્યાં ગયા હતા
કાશ્મીર
અરે વાહ. ઠંડી મયડી બરફ મયાડુ કે.
ગરમીમાં જ ગયા તા ને તો બરફમાં મતલબ બહ મધ ઓછી મળી.
પછી માંડી દે તો કે આ સિઝનમાં તો ત્યાં બહુ બરફ કોઈ ગરમી માતો.
ના ના.
અચ્છા.
ઓર બોલો બીજું?
હ તમારું હમણાં શું ચાલે છે? એટલે તમે શું કરો છો ફ્રી ટાઈમમાં?
ઓ તો હણા એપ્લિકેશન ડાલું છું.
એટલે કઈ વસ્તુ તમે અચ્છા તમે ગ્રાફિક ડિઝાઇનિંગ કર્યું છે. તો તમે જોબ કરો.
અ મારે ઇન્ટર્નશીપ હતી કઈ છે હમણાં જોબ અ સર્ચ કરું છું.
અચ્છા ઇન્ટર્નશીપ ક્યાં કરી તમે?
એક કંપની આપતી ઓટોમોબાઈલ, કાર, બાઇક પીએચપી કરીને.
અચ્છા કાર બાઇક. તો એમાં તમે શું કરતા હતા?
એડિટિંગ કરતી હતી કાર અને બાઈકની અ પિક્ચરની એટલે
ઘરેથી કામ કરતા હતા કે તમને ઓફિસે જતા હતા.
ઘરેથી કામ
અચ્છા. અરે વાહ તો તો એમાં તમને શાંતિ લાગતી હશે? ઘરે થોડું સઈ જાઓ ખાવા જઓ કે
હમ ના ના મારા સિનિયર હતીને ઓલી પસફેક્ટથી
અચ્છા એટલે તમને ઘરે પણ શાંતિ નહીં.
નહી લંચ બ્રેક પર ખાલી હડધા કલાક
અડધો કલાક માં કેવી રીતે જમવાનું મન તો અડધા કલાક તો થાળી પીરસવામાં જ જાય પછી જમવામાં એક કલાક જાય
હમ મારે તો એમ જ હતું.
બાપરેે હવે એ છોડી દીધું તમે ઇન્ટર્નશીપ તમારું
હ ના મારું કોન્ટ્રાક્ટ હતુંને છે છ મહિના ન કોન્ટ્રાક્ટ હતું.
અચ્છા ઓકે.
હા
તો સારું કર્યું કોન્ટ્રાક્ટ. એટલે હવે તમે ફૂલ ટાાઈમ જોબ? ગોતો છો કે પાર્ટ ટાઈમ ગોતો છો?
ફુલ ટાઈમ.
ફૂલ ટાઈમ પણ વર્ક ફ્રોમ હોમ જ ગોતો છો ને?
હા મુંબઈમાં ટ્રાવેલિંગ કેટલી ટફ છે.
એ તો છે મુંબઈમાં તો બહ અઘરું ટ્રાવેલિંગ કરવાનું.
હમ્મ.
તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ નથી ગ્રાફિક વાળું જે તમને હેલ્પ કરે?
નથીને એક છે ટીચર છે, એક ક્રૂમર છે, જો પતા હોયને પેટ ટોક અને કેટ.
હા, હા, હા, હા.
તનાવ બહાર કાપે છે.
બાપરા. તમારા વાળ નહી કપાવતા હા એનાથી ક્યારે કૂતરા જેવા વાળ કાપશે.
એનાથી દૂર. કૂતરા બિલાડા ના તો.
એનું જૂઠું પણ નહી ખાવાનું એને ક્યાં લઈ પણ નહી જવાનું.
હમ્મ. બોલો તમે ક કે ભી મતલબ સિરીઝ ગમે છે?
મેં છેને હમણાં હોલી કમ્પ્લીટ કરી વંડરફુલ ધ વંડરફુલ એમાં છે સુપર પાવર પર છે ચાર લોકોને સુપર પાવર મળે છે અને સામે સામે પણ ચાર લોકો હોય છે એ લોકોને પણ સુપર પાવર હોય છે. બટ એક વિલન ટીમ હોય છે. એક હીરોઝ ની ટીમ હોય છે. બો ફાઈન છે ને એટલી. કોમેડી છે એ જોજો.
અચ્છા હું જોઈશ.
એ વાડી વાડીનો રિયલી એ છે ને આમાં જ છે ગૂગલ પર મળી જશે તમને..
આજે.
ગૂગલ પર જે હા ડે ડેલીમોશન કરીને નથી ગૂગલ પર. તમે સર્ચ કરો એ ડેલીમોશન માં હિન્દી ડબિંગમાં છે. એ તમે જોજો એટલી કોમેડી છે એટલી કોમેડી છે મજા આવી જશ અને. મેન. તો અંદર જે હીરો હિરોઈન્સ છે ને એ આપણને જોવાના ગમે મને બહુ ગમે આમાં જે હીરો છે ને એ ટ્રુ બ્યુટીમાં જે હીરો બતાવ્યો છે. તમને ખબર જ એ હીરો. અને હિરોઈન છે ને ઓલી એક્સ્ટ્રા ઓર્ડિનરી વું એમાં જે છે ને એને શાર્ક દેખાય છે બહુ બધી ફીશ દેખાય.
હા હા હા.
એ એ હિરોઈન છે. અરે બઉ ફાઈન છે એટલે એટલું કોમેડી છે આ મુવી એન્ડ સુધી એક પણ વાર તમને રડવું નહી આવે કે તમે બોર નહી થાવ એટલી કોમેડી મુવી છ બઉ ફાઇન સિરીઝ છે આઠ જ એપિસોડ છે વધારે નથી આઠ એપિસોડ છે.
કેમ આટલું ઓછું
થઈ ગયુ આઠ એપિસોડ ઇનફ છે ફોકટ નું ખેંચવાનું કેમ લોકો સોડ સોડ એપિસોડ નાખે એ વસ્તુ એ લોકો આઠ એપિસોડમાં કે ત્રણ એપિસોડમાં પણ બતાવી શકે છે. ફોકટના સોળ સોળ એપિસોડ સુધી ખેચે હવે આ જે છે આ વાડી જ કઈ મુવી આપડે જોઈએ છે ફ્રાઈડે આવવાની છે. આજ એમાં તમે કો મને આ આટલા. એપિસોડ જેટલું કઈ છે અંદર
ના.
તો એ બધા એપિસોડમાં છે ને બે બે મિનિટનું કહે ને પણ આના કરતા એપિસોડ પણ બઉ નાના નાના હોય થર્ટી મિનિટસ ફોર્ટી મિનિટસ ના તો એપિસોડ.
સ્ટોરી પણ આટલી લાંબી છે ને.
હમ. ચાલો હું તમને ફરીથી પાછો. ફલ કરું.
ઓકે, બાય.
દસ પંદર